હા હાલો
જાવામાંજમાં
બસ એકદમ મજામાં તમે કહ
બસ હું પણ મજામાં તો આજે મેં એટલે ફોન માર્યો કે આજે હું ખુબ સરસ મજાનો વિષય લઈને આવ્યો છું વાત કરવા માટે વિષયનું નામ છે અલગ અલગ રાજ્યોના પરિવારની પરંપરાઓ-'
હા ભારત એક મોટો દેશ છે અને દરેક રાજ્યોની પોતાની અલગ જ પરંપરા અને રીતિ રિવાજ જોવા મળે છે.
હા બિલકુલ સૌથી પહેલા એ સમજીએ કે પરંપરા ન અર્થ શું છે.
પરંપરા એટલે જે રીતિ રિવાજ ઘણો વર્ષોથી એક પેઢી થી બીજી પેઢી સુધી ચાલતો આવે
હા અને પર પરિવાર એ પરંપરાને જીવતી રાખે છે.
બિલકુલ અને નાના બાળકો પણ મોટા લોકો પાસેથી આ બધી વસ્તુઓ શીખતા હોય છે.
હા ગુજરાતના પરર ગુજરાતના પરિવાર ની વાત કરીએ આપડે
હા ગુજરાતમાં તો મોટા ભાગે એકદમ સંયુક્ત પરિવાર. ની એકદમ પરંપરા જોવા મળતી હોય છે
હા અને ઘરમાં મોટા વ્યક્તિને પણ ઘણું માન આપવામાં આવે છે.
હા સવારે મોટા લોકોને નમસ્કાર કરવાની એકદમ પરમ રા પણ ઘણા ઘરોમાં જોવાઓ મળતી હોય છે.
બિલકુલ સાચી વાત છે અને મહેમાન આવે તો તેમનું સ્વાગત પ્રેમથી કરવામાં આવે છે.
હા એકદમ અને આ પણ ગુજરાતની એક સુંદર પરંપરા કહેવાય છે.
હા હવે આપણેે રાજસ્થાનની વાત કરીયએ
હા રાજસ્થાન ના પરિવારમાં મોટા લોકો નું ઘણું માન હોય છે.
હા એ તો ખરું ત્યાંના લોકો પરંપરાગત-' પોશાક પણ ઘણી વાર પહેરી રાખે છે.
હા અને કેવાય કે પંજાબ ના પરિવાર ની પણ એક અલગ જ ઓળખ છે.
હા એની બી સાચી વાત છે પંજાબમાં ઉત્સાહ અને એકતા ઘણી જોવાવામાં મળે છે.
હા અને કુટુંબ ના લોકો સાથે બેસીને જમવાની પરંપરા પણ એક અલગ ગણી ગણાય છે એમ ઘણી જગ્યા
હા હ હા મહેમાન ને ખુબ પ્રેમથી જમાડવામાં પણ આવે છે.
હા તો હવે આપડે મહારાષ્ટ્ર વિશે વાત કરીએે
હા મહારાષ્ટ્રમાં પણ સંસ્કારને ઘણું મહત્વ આપવામાં આવે છે.
હમ બિલકુલ
બાળકોને નાના થી મોટા લોકો નું સન્માન કરવું શીખવાડવામાં આવે છે.
હા અને ઘરના દરેક સભ્યની જવાબદારી પણ હોય છે.
હા અને આપ દક્ષિણ ભારત ના રાજ્યોમાં શું ખા જોવા મળતું હોય છે ખબર છે તમને
દક્ષિણ ભારતના રાજ્યોમાં તો તમિલનાડુ કર્ણાટકા કેરલા અને આંધ્રપ્રદેશ જેવા છે દક્ષિણ ભારતમાં પણ ઘણી જૂની પરંપરાઓ જોવા મળે છે એમાં પણ એમાં જેમ કે ઘરમાં જેમ કે ઘરમાં પૂજા અને સંસ્ સંકૃતિ કાર્યક્રમ ને પણ બહુ મહત્વમાં આપવામાં આવે છે
એકદમ સાચી વાત કહી તમેને પરંપરાગત ભોજન પણ ખાસ રીતે બનાવવામાં આવતું હોય છે ત્યાં
હા અને કેરેલા ના પરિવાર વિશે શું કહી શકાય આપડ
કેરેલામાં તો શિક્ષણ અને સંસ્કાર બંનેને મહત્વ આપવામાં આવતું હોય છે
હા અને ત્યાં તો ઓનમ જેવા તહેવાર માં આખું કુટુંબ સાથે મળે છે
હા અને બધા સાથે બેસીને ભોજન કરતા હોય છે
હા હવે હું તમને એવું કેવા મામાંગુ કે ઉત્તર પ્રદેશ ના પરિવારની પણ વાત કરીએ આપણેે
હા ત્યાં ઘણા ઘરોમાં સંયુક્ત પર્વોની પરંપરા આજે પણ જોવા મળતી હોય છે
બિલકુલ સાચી વાત મોટા લોકો ના નિર્ણયને માન આપવામાં આવે છે ત્યાં
હા અને કુટુંમમાં એકતાનો એકદમ ભાવ જોવાવામાં મળતો હોય છે
હા બિલકુલ સાચી વાત બિહારમાં પણ આ જોવા મળે છે કે નહી જોવા મળતું
બિહારમાં તો પણ પારંપારિક શું કેવાય કે પારિવારિક સંબંધો પણ ખુબ જ મહત્વ થાય છે બહ
હા એ તો સાચી વાત પારિવારિક સંબંધો ખૂબ મજબૂત હોય છે અને તહેવાર સમયે બધા એક સાથે ભેગા પણ થઇ જાય છે
હા એકદમ સાચી વાત અને ઘરમાં પરંપરાગત વાનગીઓ પણ બનવામાં આવે છે
હા અને પછી આપડે બેંગાલની પરંપરા પણ અલગ હોય છે ને
હા પશ્ચિમ બેંગાલમાં કલા અને સંસ્કૃતિને ખાસ સ્થાન આપવામાં આવે છે
હા એ તો સાચી વાત દુર્ગા પૂજા સમયે કુટુંબ અને સમાજ બંને એક સાથે ઉજવણી કરતા ત વે
હા નાના થી મોટા સુધી બધા જ તેમાં ભાગ લેતા હોય છે
હા આપડે આ સાંભળી છે પણ વિશે જાણીયએ
હા આસામમાં બિહુ ઉત્સવ પરિવારના નજીક લાવતો હોય છે આવુંસર
હા એ તો સાચી વાત છે પરંપરાગત નૃત્ય અને ગીત પણ જોવા મળે છે જ ત્યાં
હા અને આથી બાળકો પણ પોતાની સંસ્કૃતિ શીખે છે
હા એ તો ખરું કાશ્મીર ના પરિવારની પરંપરા પણ રાસપ્રદ હોય છે
હમ ત્યાં મહેમાન નું સ્વાગત ખુબ જ આદર થી કરવામાં આવતું હોય છે
સાચી વાત છે અને કુટુંબના સંબંધોને ઘણું મહત્વ આપવામાં આવે છે
બિલકુલ ને દરેક રાજ્યમાં અલગ રીત હોય છે પણ માન અને પ્રેમ બધાને સમાન હોય છે
એ એકદમ સાચી વાત કીધી તમે પણ ભારતની આ વિવિધતા જ તેની તાકાત છે
હા જેમાં કે અલગ ભાષા અલગ ભોજન અલગ પોશાક પણ બધાને પરિવાર નો પ્રેમ એક કરે છે
હા અને હું એવું કહેવા માંગુ છું કે પરંપરા કેવલ જૂના નિયમ જ નથી પરંપરાથી સંસ્કાર અને ઓળખ બંને મળે છે પછી બાળકોને પણ આ બધી પરંપરાઓ વિશે જાણવું જોઈએ
હા તેથી આગળની પેઢી પણ તેને જીવથી રાખી શકે
હા અને આધુનિક યુગમાં પણ પરંપરાઓનું મહત્ત્વ ઓછું થયું નથી
હા નવા વિચારો સાથે જૂની પરંપરાઓ પણ સાથે ચાલી શકે છે
હા અને આ રીતે દરેકની પરંપરા ભારતને વધુ સુંદર બનાવતી હોય છે
હા બિલકુલ અને નવા વિચારો સાથે જૂની પરંપરાઓ પણ સાથે ચાલી શકાય
હા દરેક રાજ્યની અલગ ઓળખ હોય છે અને દરેક પરિવાર પોતાની રીત જીવન સંભાળીને રાખે છે
હા એકદમ અને કેવાય કે આ વિષય ખુબ જ મોટો છે તો હવે આપડે થોડી વધારે ચર્ચા કરીએ
હા હું પણ એજ કહેવા માગુ છું આપણે ઓડિશાના પરિવાર વિશે શું કહી શકાય
ઓડિશામાં તો ઘરના મોટા લોકોને ઘણું માન આપવામાં આવતું હોય છે
એ તો સાચી વાત છે અને ત્યાં તહેવાર સમય બધા કુટુંબના સભ્યો એક સાથે ભેગા પણ થઇ જતા જતા હોય છે
હા એકદમ અને ઘરમાં પરંપરાગત ભોજન પણ પ્રેમથી બનાવવામાં આવતું હોય
હા અને તમને ખબર છે કે છત્તીસગઢ ની પરંપરા પણ બહુ રાષ્ટ્રપદ હોય છે
હા એકદમ અને ત્યાં પ્રાકૃતિ સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ જોવા મળતી હોય છે
હા અને ત્યાં કુટુંબમાં બધા એકબીજાની મદદ કરતા હોય છે
હા અને આથી સંબંધો વધુ મજબૂત બને છે
હા અને ઝારખંડમાં પણ આવી જ પરંપરાઓ જોવા મળે છે કે શું
હા ત્યાં પણ કુટુંબ ને એકતા ઘણું મહત્વમાં આપવામાં આવે છે
હા એ તો ખરું બાળકોને નાની ઉંમર થી સંસ્કાર પણ શીખવાડવામાં આવે છે
હા આ સંસ્કાર આખી જિંદગી કામ લગતા હોય છે એ લોકોને
બીલકુલ સાચી વાત છે અને આપણે હવે હિમાચલ પ્રદેશ ની પણ સેજ વાત કરીએ
હા ત્યાંના પરિવાર પ્રકૃતિની વચ્ચે રહેતા હોય છે
હા એ તો ખરું તહેવાર અને ખુશી ના પ્રસંગો બધા સાથે ઉજવવામાં આવતા હોય છે ત્યાં
હા એકદમ અને કેવાય કે ઘરના દરેક સભ્યની એકદમ એકદમ ભાગીદારી હોય છે
પછી એ તો બરોબર છે અને ઉત્તરાખંડમાં પણ આજ રીતે જોવા મળે છે
હમ હા ત્યાં પણ પારીવારિક મીલાપને ઘણું મહત્વમાં આપવામાં આવે છે
હા એ તો ખરું અને ઘરના મોટા લોકોની સલાહને માન આપવામાં પણ આવે છે ત્યાં
હા અને કહેવાય કે બધા સાથે મળીને નિર્ણય લેવાની પરંપરા પણ ઘણી જગ્યા જોવામાં મળે છે
હા અને ગોવાના પરિવારની પણ અલગ ઓળખ છે ને જેમ કે ગોવામાં વિવિધ સંસ્કૃતિનો સુંદર મેલ જોવામાં મળે છે અને તહેવાર હોય કે ખાસ દિવસ કુટુંબ સાથે સમય પસાર કરવામાં જ આવે છે
હા પ્રેમ અને આનંદથી ઉજવણી કરવી એક પરંપરા છે
હા આપણે હવે નાગાલેન્ડ વિશે પણ સેજ જાણકારી મેળવીએ
હા નાગાલેન્ડમાં ઘણા
એકદમ કહેવાય કે સામુદયો છે કે અને દરેકની પોતાની પરંપરા અલગ છે
હા કુટુંબ અને સમાજ વચ્ચેનો સંબંધો ઘણો મજબૂત હોય છે ત્યાં
હા અને બધા સાથે મળીને ઉજવણી એકદમ કરવાની રીત હોય છે ત્યાં
હા એ તો બિલકુલ સાચી વાત કહી તમે મને આજે આ તમારી જોડે આ વિષય પર વાત કરીને ખુબ જ આનંદ થયો. આશા કરું છું કે તમને બી આનંદ થયો હશે આપણે હમ આપડે બીજા કોઈ વિષય પર ફરી વાત કરીશું ચાલો મળીએે
હા હા મળીએ
હમ